જય શ્રી કૃષ્ણ બેન જય શ્રી કૃષ્ણ
હલો
જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ કેમ છો બેન
મજામાં છું તમે કેમ છો?
હું પણ મજામાં છું આજે આપણે પ્લાસ્ટિક નુ મુક્ત ભારત વિષય પર વાત કરી વાત કરીશે
હા બેન કાવ્ય એનો મતલબ છે ભારતને સિંગલ યુઝ પ્લાસ્ટિક થી મુક્તિ કરવો
સિંગલ યુઝ પ્લાસ્ટિક કોન છે?
કેરી બેગ સ્ટ્રોંગ પ્લેટ કપ પેકેજ જે એક વાર યુઝ કરીને ફેંકી દેવાય
અ નદી સમુદ્રમાં જાય છે તો મછલી અ મછલી જાય છે જમીનમાં પાંનસો સાલ સુધી નથી ગલતું
હા ગાય પન પ્લાસ્ટિક ખાય જાય છે ને
હા એથી બીમાર પડીને મરી પણ જાય છે
હા સરકારે શું કદમ લીધા થે
દો હજાર બાઈસ થી ઉનીસ સિંગલ યુઝ પ્લાસ્ટિક પર બને છે ફાઇન પન છે
હા પણ દુકાનદાર હવે પણ આપે છે
જન જાગૃતિ જરૂરી છે દંડની સાથે વિકલ્પ પણ એ જે કપડાની થેલી સ્ટીલનો ડબ્બો કાગજનો કપ બાચનો સ્ટ્રોં એ મંગા ની આવતા પહેલે થોડા મંગા પણ રિવિઝ યુઝ થી સસ્તા પડે
હા ઈસ્કૂલમાં શું કરી શકાય નો પ્લાસ્ટિક ઢેરેલી નિબંધ સ્પર્ધા ક્વિનઅપ ડ્રાઈવ ઘરમાં આપને શું કરી શકીએ બાજારમાં કપડા થી થેલી લઈ જઈ જવી પાણીની બોતલની યુઝ કરવી ઓનલાઈન ડિલિવરીમાં પ્લાસ્ટિક વધુ આવે અને પણ શું ઈસીલી
ઇસલિયે કંપનીઓને કહો પેપર પેકેજિંગ કરો પ્લાસ્ટિક રિસાયકલ થાય છે કે
હા પણ ના પડતી શત રિસાયકલ થાય બાકી કચરા બની જાય માઇક્રો પ્લાસ્ટિક સૂ છે
પ્લાસ્ટિક નો નાનો નાનો ટુકડો છે એ પાણી અને ખારોખમાં આવીને શરીરમાં જાય છે
હા એની કેન્સર નો ખતરો છે કે-
રિસર્ચ કરીએ છે હોર્મોન ખરાબ થાય લી ખતરા છે.
હા વિદેશમાં કેવું છે.
યુરોપ બાંગ્લાદેશમાં બેન સક્સેસ છે. ભારતમાં પણ થશે-
હા કંપનીઓ ન જવા જવાબદારિ છે.
ઈપી આર એક્સન્ડેડ પ્રોડ્યુસર રેસ્પોન્સિબિલિટી એના પેકીટ એના- અ એને જ લઈ જવા પડશે-
હા યુવા શું રોલ નિભાવી શકે-
સોશલ મીડિયા કેમ્પેન સ્ટાર્ટઅપ જૈસે ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ-
હા મારા મિત્રો મજાક ઉડાવે છે થેલી લઈને આવે છે.
એનાને સમજાવવો એક થેલી હજાર પ્લાસ્ટિક બેગ બચ શકે-
હા ત્યોહારમાં ડેકોરેશનમાં પ્લાાસ્ટિક-
એના બદલે ફૂલ કાગજ કપડાંનો યુઝ કરો-
હા સ્વચ્છ ભારત મિશન સાથે લિંક છે કે-
હા પ્લાસ્ટિક ઓછો સફર સાફ- શહેર સાફ થાય છે નાલી બ્લોક નહીં થાય છે.
હા પ્લાસ્ટિક થી બનતી વસ્તુ-
રાસ્તા બેન્ચ ટાાઈલ્સ રિસાયકલ પ્લાસ્ટિક થી બને છે.
આપણે સંકલ્પ લેવીએ-
હા હું પ્લાસ્ટિક નહીં લઈશ બીજાને પણ નહીં લેવા દેઉ- હર મહિના એક પ્લાસ્ટિક આઈટમ બંધ કરીએ-
હા સારા આઈડિયા છે તમારો ભલે સ્ટ્રો પછી કેરી બેગ- ધન્યવાદ દેવમે સમજ જા સમજ આયયો-
હા છોટા કદમથી જબ મોટો બદલાવ આવે છે. ઓર- અ પ્લાસ્ટિક ના વિકલ્પમાંંગાર લાગે છે ગરીબ લોકો શું કરે-
હા કાવ્ય સરકાર સબસીડી આપે છે. ઈગો ફ્રી- કાપડ ની થેલી વેચે છે ગામમાં લોકોને ખબર નથી હોતી- લિ પંચાયત આશા વર્કર સ્કૂલથી અવેરનેસ જરૂરી છે.
પ્લાસ્ટિકની બનતી શરીરનો સળક ન ફાયદો શું છે.
રિસાઇકલ પ્લાસ્ટિક પ્લસ ડામર બરાબર- મજબૂત સડક પાણી નથી ભરાવતો ગુજરાતમાં ક્યાં ક્યા એવી સડક છે.
સુરત અહેમદાબાદમાં પાયલટ પ્રોજેક્ટ્સ અસ- સક્સેસ છે સમુદ્રમાં પ્લાસ્ટિક ના આઈલેન્ડ સુણ્યું છે.
હા પ્રશાંત મહાસાગરમાં ગ્રેટ- પેસિફિક ગ ગર્બેજ પેથ ભારતને કચરા પણ- એમાં જે મછલી ખાઈને પ્લાસ્ટિક આપણા પેટમાં- આવે છે એકદમ યુ આર વોટ આ- વોટ યુ ઇટ માઇક્રોપ્લાસ્ટિક હર જગહ- કંપનીઓ શું કરી છે એક-
રિફલ સ્ટેશન ગ્લાસ બોટલ- બાયોડિગ્રેડેબલ પેકેજિંગ ઝોમેટો સ્વિગીની પ્લાસ્ટિક વધુ આવે છે-
હા વધુ આવે છે એના માટે ન- કટલેરી ઓપ્શન અને પેપર પેકિંગ- આપનો માંગો તહેવારમાં પ્લાસ્ટિકની લાઈટ ડેકોરેશન- એના બદલે મિટીમાં દયા કાપડની બંધવાર ફૂલની- રંગો સ્કૂલની કેટરિંગમાં પ્લાસ્ટિક પ્લેટ હોય છે. બતા દ તમે-
હા સ્ટીલની થાળલી ગ્લાસ લાવ્યો વોશિંગ સિસ્ટમ બનાવ્યો- પ્લાસ્ટિક બેનથી નોકરી જાય શકે?
હા નહીં નહીં નોકરી આવશે જૂઠ બેગ- બનાવનાનો પાયો- પ્લાસ્ટિક ફેક્ટરી બાયોપ્લાસ્ટિક શું છે કે
મક્કા અમમ આલુથી બને છે મહિનેમાં ગલી જાય
હમ્મ આ વાત તમારી સાચી પણ ડિમાન્ડ વધશે તો રેટ ઓછો ઓછો થશે
ઘરમાં ઘ કચરા કેવી રીતે અલગ કરીએ
દો ડસ્ટબીન ગીલા કચરાના સૂખા કચરા પ્લાસ્ટિક સુખામાં
હા કચરા વાલા પ્લાસ્ટિક લેતા નથી
હા આ વાત તમારી સાચી રિસાાઈકલ સેન્ટર કબા્ડી વાલા ને દો પૈસા પણ મને સોશિયલ મીડિયા પર કેમ્પેન કેવો ચાલવી
પ્લાસ્ટિક મુક્ત ભારત રીલ બનાવો એક દિન બિના પ્લાસ્ટિક ચેલેન્જ સેલિબ્રિટી મદદ કરી શકે
હા કરી શકે અક્ષય કુમાર આલિયા ભટ્ટ પહેલેથી અવેરનેસ કરે છે
વિદેશમાં કેવું કાનૂન છે
ફ્રાન્સમાં પ્લાસ્ટિક પેકેજિંગ બેન છે રવાનામાં કેરી બેગ પર જેલ આપણે ભારતમાં પણ કઠોર કાનૂન જોઈએ
એકદમ સાચી વાત થઈ બેન કાનૂન ઓ સંસ્કાર બનને બહો જરૂરી એ જ મંદિર મસ્જિદમાં પ્રસાદ પ્લાસ્ટિકમાં પતા કાગજની પ્લેટ યુઝ કરો પરંપરા પણ બચચે
હા શાદીમાં પ્લાસ્ટિક ડેકોરેશન ફૂલ કપડા લાાઈટ ઇકો ફ્રેન્ડલી થી શદી સુંદર લાગે છે વચ્ચે શું કરી શકે
પોસ્ટર બનાવો નાટક કરો મમ્મી પાપાને સમજાવો હતી
હા હું મારા સોસાયટીમાંસુરુ કરીશ
હ હા સારું પચી દસ ઘર પછી સો ઘર કરીશ
હા સરકારની હેલ્પલાઈન નંબર છે કે
હા સ્વચ્છ ભારત એપ પર કમ્પ્લેન કરી શકો ઓર પ્લાસ્ટિકની કેન્સર થાય છે એ જે બી બીપીવાલા પ્લાસ્ટિક ની હોર્મોન પ્રોબ્લેમ ઇલી સ્ટૂલ યુઝ કરે છે
હા ચાલ હા ચાલો આજથી સંકલ્પ કરીએ એક પ્લાસ્ટિક કમ
છોટો કદમ એનો મોટો ભારત હવે જિમ્મેદારી લાગે છે આપણે મળીને ભારતને પ્લાસ્ટિક મુક્ત બનાવીશું અ ઓર પ્લાસ્ટિક કચરાની નદી કેવી રીતે ખરાબ થાય છે
નદીમાં પ્લાસ્ટ જમીનને પાણીનો રસ્તો બ્લોક કરે છે પૂર આવે છે મુંબઈમાં પૂરનું કારણ પણ પ્લાસ્ટિક હતું ને
હા નાલી બ્લોક થઈને પૂરા શાર ડૂબી ગઈ હતું સમુદ્ર જીવો પર અસર પડીશું કચુઆ પ્લાસ્ટિક બેગને જેલીફિશ સમજીને ખાઈ લઈેશું ગલામાં અટકીને મરી જાય મરી જાય છે
હા આ વાત તમારી સાચી પણ આપણા શરીરમાં પ્લાસ્ટિક કેવી રીતે આવે છે
પાણી નમક મછલી શહર હર જગ્યા માઈક્રોપ્લાસ્ટિક મળે છે એ જે એથી બીમારી પેટ દર્દ હોર્મોન ખરાબ ઇમ્યુનિટી કમજોર એ કેન્સર ના રિસ્ક બડે છે
હા સરકારે કોનસા કાનૂન બનાવયા છે
સરકાર પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ દો હજાર સોલા દો હજાર બાઇસમાં સિંગલ યુઝ બેન ઈપીઆર નિયમ
હા એપીઆર નો મતલબ
પ્રોડ્યુસર પેલેટ પેકેટ બનાવી છે પછી. કચરો એકઠઠો કરે છે એ જે કંપનીઓ પાલન કરે છે છે કે
હા મોટી કંપની કરે છે. છોટી દુકાનમાં આવી સમસ્યા છે પંચાયત શો શુરૂ કરી શકે. પ્લાસ્ટિક કલેક્શન સેન્ટર. ફાઈન અવેરનેસ રેલી સ્કૂલમાં ઇકો કલબ બનાવીએ. ઈસ્કૂલ હ શનિવાર એક ઘંટા પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ કરી શકાય ચાલલો બેહેન આપા પાછા વાત કર
જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ.